હલો, જબેવો તમે શું કરો
અમે જો આરામ કરીએ, શું કરી? બુક કરે તો?
હ સાર બાળકોણ શું કર
બાળકો જો એ લેસન કરે.
હા, હા. શું બપોરે? જમવામાં શું બનાવે છે?
અમે તો આજે છે ને, રવાના ઢોકળા બનાવ્યા તા. નાસ્તા માં છોકરા ને લઈ જાવ તું ને.
ઓ. હા.
તો પછી ઢોકળા બનાવ્યા.
હમ, ચટણી બનાવી હતી કે, દહી દીધું?
ના પછી. એ મને તો એવું કાંઈ ન ભાવે, ચટણી ન ભાવે, અને એવું ના ભાવે, એટલે છોકરો કે મા સોસ. ખાવું, એટલે સોસ ને ઢોકળા ઈ લઈ ગયો. જે છોકરીને સોસ ન ભાવે, મને ના ભાવે, પછી મે તેમ ન ઘાયરી ગલત હતા ને, તો એને મ જ ખાઈ લીધા થાય, સાયરેન.
એમ તમારે. તેમા શું કરાય, અને તેલ લેવાય થોડુંક. એમાં ચટણી ને, નમક નાખી દો.
હા, પણ એવું હતું કે, ઢોકળા છે ને. પણ ઢોકળા છે ને, એક ડીશ એક નાસ્તા પૂરતા જ બનાવ્યા તા.
હોય, તમે ખાલી.
એવું હતું. હ, ખાલી નાસ્તા પૂરા એક ડબ્બામાં જ ભરી જવાના હતા ને, થોડાક બનાવ્યા હતા, એમ. એટલે હુંકો વરી પાછા કોઈ ખાહે નહી તો, ત્યા પછી મે ખાધા, છોકરા છોકરીએ ખાધા સ્કૂલે થી આવી ને, એટલે કઈ બનાવ્યુ નહી. છોકરો કે, મારી ચટણી નહી. ત્યા તીખી લાગે ને, મારે તો સોસને ખાવું, પછી સોસ ખાતો ને, મને સોસ ભાવે નહીં. એટલે કંઈક બને એવું નતું. હા, એ દસ-પંદર મિનિટ પલડવા દીધું તું ને, પછી બનાવી ને ખાયા.
પાણી
ના, દહીંમાં દહીંને, પાણીએ.
હા.
થોડુંક દહીં નાખવાનું, પછી પાણી નાખવાનું, અને દસ-પંદર મિનિટ. રેવા દીધું, તો પછી કરી નાખ્યા.
અમારે તો હમણાં ગેસ નથી ને, તો એટલે આવું કઈ બનાવતા નથી. સગડી ઉપર જ મારે ગેસઈ મોતો
એવું છે, હા.
સગડી ઉપર બનાવીએ, તો સગડી ઉપર ઢોકળી હાલે નહી. વાસ માં મેખા લ શાક ને, ખીચડીને, દાળ-ભાત ને, રોટલી ને બનાવી.
હ, હ, તમને ચૂલો ના ફાવે.
ચૂલો થોડોક વરસાદ છે ને, એટલે નથી મેળ આવતો.
હા, અ નકર ગેસ ને, સગડી કરતા. છે ને, તમે ચૂલો રાખો ને, તો એ સારું કેહેવાય સ્વાસ્થ્ય માટે.
પણ અમારે હવે ગયો જાય ને પછી કર અહ ઘર કાળું થાય ને ધૂવાળા વાળું
અમે એમ જ કરીએ આખો વર્ષ ચૂલો વાપરીએ રોટલીને રોટલાને ચૂલે કરીએ. બાકી કીને તો શાક ને ગેસ ઉપર કરીએ પણ ચોમાહે તો બધુય ગેસ ઉપર જ હોય. અટાણે તો બધું પલડી ગયુ હોય વરસાદ હોય ને એટલે ચૂલે કરીએે તો ભાવે રોટલી મજા આવે ચૂલાની
હમ તમારે તો લાકડા ની તો બહું સરસ મળી જાય. કઈ વાંધો નથી લાકડા તમારા અહીંયા બોટ બોટ હોય ને બોટ તોડતા હોય ને અત્યારે બનાવતા હોય ને એ બોટ સરસ
હા બોટ તે લાકડા ની બને
હા ત્યાં લાકડું જ હોય
હા લાકડું જ હોય એ નકરું
હા લાકડું ને પ્લાસ્ટીક ને બનતી હોય
હ તમે બેઠાય એમાં કોઈ દી
હા બોટ માં તો બેઠા બઉ મસ્ત બહ મજા આવે એવું મસ્ત દરીયો એવું સરસ નો લાગે.
એટલે તમે દરિયાને કાંઠે જ રયો?
હા દ આજુબાજુમાં રઈએ હો થોડોક છેટો થાય એમ ફરવા તો ઘણુય છે હ સરસ છે. તો એક દરિયો છે પછી દ્વાર દ્વારકાધીશ નું મંદિર છે. પછી સિદ્ધિ મા નું મંદિર છે આ દ્વારકા થોડુંક નજીક થાય અમારે
હ
પછી નાગેશ્વર છે પછી દીવરાજપુર બીચ છે એ
હ આમ નજીક નજીક છે કે આમ દૂર દૂર છે કેટલું કેટલું છેટું થાય?
થોડુંક થોડુંક દૂર છે એમ દ્વાર દ્વારકા પાંત્રીસ કિલોમીટર પછી ત્યાંથી નાગેશ્વર છે.
દસ જ કિલોમીટર થાય પછી ત્યાથી ને બેટદ્વારકા પંદર કિલોમીટર થાય પછી ગોપી તળાવ છે એમ બધી છે હમણાં તો દરિયા ઉપર બ્રિજ બન્યું છે. સુદર્શન સેતુ બન્યું તો એ બધા આવતા હોય જોવાનું
તો તો મારે આવું જોવા એ બાજુ ફરવા
આવજો એક વાર બહુ મજા આવશે મસ્ત લાગશે.
હા હ
પછી સનસેટ પોઇન્ટ છે
હા
બહુ સરસ છે લાઇટ હાઉસ છે.
હા હ
પછી એક મોમાઈ મોડા મદિર છે મોમાઈ મા નુ મદિર છે મોમાઈ મોડા
હ અહ મોગલમાનું છે પેલા એ બાજુ મંદિર.
લીમરાણા
એવું છે ને કાઈક જન્મ સ્થળ.
હા, પછી એની બાજુમાં હિગળાજમા નું મંદિર છે એ બોવ સરસ. છે.
હ અહ તો સારું કેહેવાય તમારે તો ઘણાય છે ફરવાલાયક સ્થળ તો.
તમારી બાજુ કઈ છે ફરવા જેવું કઈ?
હા, અમારી બાજુ આ બાજુ ઘણુ છે ફરવાનું છે ગીર માંથી તો બહુ માણસો આવે ગીરમાં ફરવા જેવું છે.
પછી જુનાગઢ આવો ને તો તયાં તો બહુ છે કેટલા સ થળ છે ગિરનાર
છે આ બાજુ સોમનાથ છે.
હ.
ઘણા સ્થળ છે બે ત્રણ એકહારે લઈ લેવાય એવું છે. સોમનાથ ને જુનાગઢ ને
સોમનાથ નું નામ તો સાંભળ્યું છે સાસણ નું નામે એ સાંભળ્યું છે.
હા, સાસણ તો પ્રાણી સંગ્રહાલયનું બધું જોવાનું એમ કે આપડે જોવા લઈ જાય એમને બસમાં. અંદર જંગલમાં સિંહ મળે તમને અહયા જોવા.
એ હ.
વાંદરા મળે, હરણ મળે, ચિત્તા મળે, હા અલગ અલગ બધાએ પ્રાણી હોય જંગલમાં.
હા.
આપડે પેક બસ હોય ને એમાં લઈ જાય.
હ તો
સફારી પાર્કમાં હા. હારું છે એ બાજુ તો બહુ બધા આવતા હોય ટ્રાફિક હોય. આખો વર્ષની બાજુ તો બહુ ટ્રાફિક હોય.
જોવા મળતા હોય.
હા, સિંગ જોવા મળ્યો હા ક્યારેક ક્યારેક મળી જાય.
હા. ચોમાસા આ ઊપરતો રજા હોય ને?
હા, ચોમામાં ઉપર રજા. ચોમા ઉપર તૈયા રજા રાખે પછી દિવાળી ઉપર ખોલે. તૈયા વેકે શન હોય ને તો બધા બહુ આવે નોરતા પછી ખોલે તે પછી આખું વરસ ખુલ્લું હોય ઉનાળેને. અટાણે બંધ કરી દે થોડોક ટાઈમ એક બે મહિના.
હ અહ. એક વાર જવું તો છે તુલસી શ્યામને કે ને બાજુ જવાનું વિચાર છે.
હ હા તે જયાવાય એ બાજુ એ હારું છે.
બરાબર ચાલસે જો જંગલમાં બહુ ગમે મારા છોકરાને પહાડ નેું બહુ જોવું જોઈએ ચડવું જોઈએ કોઈ દિવસ અમે લઈ નથી ગયા હવે લઈ જવાની છે બાકી.
તો ગિરનાર લઈ જવા ને ગિરનાર બહુ હારું છે ચડવાનું.
એક નાચા શે એક પડ્યા ઉપર છે.
હા. અમે એક વખત ગયા હતા છોકરા અમારે નાના છે ને તો કે ગિરનાર જાવું જાવું. પણ ચડી તો હગે નહી છોકરા ને આપડે ચડી હગીએ તો એને કેમ. તેડવા પછીમ બતાવા લઈ ગયા તા ગિરનાર કે ગિરનાર કવાયને હજી તો કેલા છેટા પગ. ત્યા કેટલા બ બસ સો બસો ચડ્યા ને ત્યા થાકી ગયા છોકરા તો પછી તે હાલો હવેન ચડવું પછી બતાવીને આવ. ઉતારી એટલે એમ થયુ અમે તો ગીરનાર્યા હતા
હા એક દમ પછી સેકાઈ ગયાં.
હા થોડા પગથીયા ને હાથે ચડવા દીધા છોકરાઓને
નીચે ઓલું દાત છે એહિયાયા લઇ જ હોય ને દાતા કેતા હોય.
હા હા કઈક ચાહું તો નાયા ચાહું. પણ ગિરનાર કેતા હોય ને બધા એટલે કે અમારે ગિરનાર જોવા જાવું. પણ અમે કીધું કે તમે ચડી ન હોગો કે તોય જાવું અમારે પછી એક દી લઈ ગયા. રવિવાર રજા હોયને બધાને એટલે ગયા તા હવાર માં. પછી ત્યાં લઈ ગયા પછીં ડિમાન્ડ માં ગયાને છોકરાઓને ખરીદી કરવાની હતી હા પછી આવતા રહ્યા પાંચ વાગે ઘરે જુનાગઢમાં એ ઘણી વસ્તુ છે આ
હમ.
મારિ સોકરી લાલિ છે.
હમ.
ન્યા પ્રાણી સંગ્રહાલય નો આમ ચક્કર બાાગ છે ત્યાંય બધું સારું છે છોકરાઓને જોવાનું
જવા દો તે ના આવે છોકરાઓને મજા આવે પણ પહાડ નથી અમારી પાસે
હં અ
પહાડ નથી આમ દરીયો ને એવું હોય ને જે રેતીમાં રમવાનું શોખ હોય ને છોકરાઓને તો આઈ મજા આવે
હં
અમારો છોકરો રેતિમાં રમી રમી ને હવે ધરાઈ ગયો
હ પછી તો રજનો ગમે ને રેતી માં અલગ અલગ હોય એટલે મજા આવે એમ છોકરાઓને હા
હોળીમાં એકવાર બેસાયડો તો
હ. હ-
દરિયામાં એક નાઈ લીધું.
હ હ
રેતી માં એક વાર રમી લીધું હો ને બસ હવે કઈ બાકી નથી.
હા.
બડફમાં જવું તું બડફમાં લઈ ગયા તા ત્યાં જઈવી થોડીક વાર પછી નો ગમે છોકરાનુ એવું જ હોય એક એક વાર ત્યાં લઈ જાઓ ન્યા એક વાર ગમે પછી ન ગમે.
નો ગમે હા
નવી જગ્યા બતાવે ને તો એને બહુ ગમે
હા સારું તો હું છે ને હવે થોડુંક કામ છે. કરિલે પછી કરીશ હો.
એ